કેમ છો
મજામાં-મજામાં જેશી કશ હા
ક્રિષ્ન
બસ મજામાં તમે કો કેમ બેઠા. ખાધું
ત્યાર બેઠલો શું ખાધું ને જમી લીધું.
હા શું જમ્યું
સારી દી ફ્રી હતી ને બારમામાં
હા ના દસમું કર્યું.
દસમો કર્યુ તારી દીકરીન
દસમું કર્યું હવે કોમર્સ કરશે ને
હા ર તો મારી દીકરી ભી હ દસમા કરું ન. તો મેને પૂછા વાચ થોડી સી જાણકારી લે લ લે લુંધ તમારે
હા બરાબર-બરાબર જાણકારીમાં તો એમને શું કરવું છે તમારી દીકરીને એમ કોમર્સ કરવું કે બારમાં બાર પાસ કર્યું ને
દસમા કર્યું ને દસમા પછી શું કર્યું
દસમા પછી બહુ બધું છે ડિપ્લોમા છે પછી ઇલેવન્થ ટ્વેલ્થ છે એ એમને જેવું ફાવતું હોય મતલબ કે હ આપણેે કવા જે બી એ પછ કોમર્સ બારમા પછી કરવું હોય તો બી એ બીબી એ કરી શકે છે બી કોમને બધું પણ પછી દસ માં પછી કરવું તો કોર્સ કરી લેવાડી.
બડી. દીકરીની ફ્રેન્ડ બધી સાઈન્સ લેવાનું વાંચ લું પણ મે સોચ્યું. સાયન્સ મા તો ઓખળું પડે છે ને બહુ
હમ તોપ પડેને બહુ
હા.
ના ના કોમર્સ જ લેવા કાતો ડિપ્લોમા કરાય તો કોઈ વાંધો નહી ટેન્શન વેન્શન નહી આપવાને.
હા ડિપ્લોમા તો નહી કર્યો તો બાર.
કરાવ્યું તો ડાયરેક્ટ ડિપ્લોમા કરાવી દેવાનુ એમ.
તો નહી એમ. તો ભરમાં કરી પછ. છી કોલીજ કરી ને આતો હારું છે. અત્યારે શું ફીડ અ તમે કર્યો.
હમ અત્યારે તો મેમે બધું કર્યું છે.
અ કાણે સ્કૂલ મા આપયો દસમા પછી તો સ્કૂલમાં એડમિશન બી મળતો નથી. આમાં સ્કૂલ મે તો નથી મળ્યો આને. એડમિશન. આમે તો બોલે કે ઓ હો તો મેરટ ભે છે મેરિટ તો ન નંબર આયો ને અસી ટકા આયો મારી દીકરી ને.
હમ હા તો એમાં કોલેજમાં એડમિશન એસી ટકા તો સારી એવી મોટી સ્કૂલમાં. એડમીશન કરાઈ દો અગાર બારમું સાયન્સ ના કરવું હોય તો આર્ટસ કરાઈ દો આર્ટસના કરવુંય તો કોમર્સ કરાઇ દો.
આ મારું માઉન્ટ પરમલમાં હતી હવે મારું માઉન્ટ પરમલમાં નથી હું.
માઉન્ટ માં નીકાળી દીધી તો ઇન્ટરનેશનલમાં નાખી દેવાનુંને આપડે.
અત્યારે બીજા બીજા સ્કૂલમાં ફરુ અત્યારે એડમિશન મલે તો વાન મેરિટ પર છે મેરિટ પર છે બે વાર તો મેરિટ પાડી..
બરાબર બરાબર કઈ નહી તો જોઈ લઈશું હા. આપડે આ કેરી નો રસ કેવી રીતે બનાવે?
કેરી નો રસ કેરીનું તો મુકાવુ. કેસર કેરી નો રસ હારું બને.
કેમનું બને કેવી રીતે બનાવો તમે.
કેસર કેરી હો તો રંગ નાખવાને નો. ફરયાદ ના પડી હ તમે તો બો
હા કેરી તો રસ જોઈતું જ હોય બધા. જમવામાં રાતે મીઠામાં બી બધે જોઈતું હોય.
પૂડી ના કેરી નો રસ.
હા પૂરીને કેરીનો રસ.
આ તો ગુજરાતી નો પેચાન છે અ કેરી નો રસ. આના બધું સ અત્યારે તો ગોજરાતી આવીઈ મીઠું ખાઓ ગરમીમાં તો કેરી નું રસ ગમે
એ જને ઠંડુ પડે ને ઠંડુ અને ભારે ને હેવીને ઠંડુ પડે. ખેને એ ટેન્શન ના.
ગરમી ના કારણે તો લિક્વિડ પીવા કરો ના તો હારો.
હાચી વાત લિક્વિડ જ પીવાનું સારું રે આપણને એમ.
હ તો એક દિવસ પછી એક દિવસ પછી કેરી ન રસ તરબૂજ ના રસ. બધું નો રસ બનાવી. બનાવીને પીવાું છ બધાનું
હમ સારું રેટ
રોટી કોઈ ખાધું નથી. એ મેમ પડ્યો ર્યો્યો રો બોપરે બનાવ તો એમ પડે રાત્રે બનાવ તો એમ પડ્યા રે.
તમારે તો ના ખાય ને કેમ કે તમા લોકોને આદત નહી, ખાવાની એટલે
તમે શું રાંધ્યો આજે?
આજે રાંધ્યું છે, અમે જોવ ને બટેકા નું શાક, ને સેવ ટમેટા નું શાક શિવ ટમેટા અને બટ હ બટ નું હવારે બનાવ્યું તું શવ ટામેટા ન હમળં બનાવ્યું રાતે.
તો સ્કૂલ ચાલુ થઇ ગઈ ડિગ્રી ન તારે.
ના હજી તો એડમિશન કરાવને એવું કે છે. કે ડિપ્લોમા કરાવ દઈએ ડિપ્લોમા કરવું છે. ફેશન ડિઝઇનિંગમાં
બહત હેરાન થઈ રહ્યા છે.
બહુ એડમિશન જ નથી મળ્યા. ને પાછું અડધો મહિનો ઉપર જતો રહ્યો ને એટલે
હા સ્કૂલામાં રજા પડી રહી છે. અરે સ્કૂલમાં રજા છે, બધી સ્કૂલમાં રજા છે. એડમિશન મળતું નહી. આમ જાઓ તેમમ જાઓ.
તો આવું બધું ભરો ને પેલું ભરો પેલું ડોક્યુમેન્ટ આપવાનું ને આ ડોક્યુમેન્ટ કરવાના બધે ધક્કાધુકા જ ખાવાના રહી ગયા.
. તને રસ બનાઈ દુ.
ના હજી તો બહ ટાઈમ છે. હા હા ઘરે જ છે. બધા ના ના હજે નહી સુ
કટણા વાગેસ હોય છે તમે?
હમ થઇ જાય લેટ થઇ જાય કઈ ટેન્શન નહી. અગિયાર બાર વાગી જાય બાર વાગી છોકરાઓ ઘરે આવે તો ઊંઘી ને હવે છોકરાઓ બહાર ફરે. .
અત્યારે તો રજા હતી રજામાં તો ફર ફર કરે બધા ભાભી
એજને બે ફૂલ ફૂલ રે રમવુંન બધું રમવા આઇસ પાઇસ રમવુંન બધું.
હારું ઔર ભાઇ સાહબ શાંતિ
શાંતિ શાંતિ તમે કો કેવું ચાલે શાંતિ ને તમારા?
બાનું શાંતિ છે ને?
બાનું શાંતિ બાએ મજામાં બધા મજામાં તમે કહો?
બધા બધા સારું છે. અને બસ મારું છોકરા નું દુકાન કરી દીધું ને ટાયર ટાયર ટ્યુબનું દુકાન? દુકાન કરી દીધી ન્યુ રાણીપ માં
સરસ સરસ
રાણીપ માં કરી અત્યારે અ રખડ રખડ કરતો હતો. હા.
તોરે જો બધા નામ. તો દુકાને જઈને આવ પછી કે કે અવે થોડુંક તો બહાર જવું પડે ને એમ. ફ્રેશ થવા બધા ભયબંધો ને બધા. હોય ને જોડે એ તો બધાયને એવું રેવાનું છે હમ.
સવારે નવ વાગ્યા જાય રાત્રે આવે નો વાગ્યા પછી થકી જાય પછી ખાઈ ના સોઈ ના જાય પછી બધી આાય છે શાંતિ શાંતિ.
હમ.
હમ તારું શું છે મળ્યો આવેને. અત્યારે અહીંયા સુધી કઈ મળ યોની કર.
ના મન નઇ મળ્યો.
તમે લગ્ન મે મળ્યો હતો મને અત્યારે આ અને બુ તો ઉદેત આજ સુધી સુરી મળ્યો નહી તમને
એ લગ્ન પછી આપડે મળ્યા નઈ આવીઈ જ કાલે કાલ કરમ દિવસે આવું વિચારું આવાનું. પ ભેગા જમીશું ભેગા ખાઈશું બઉ ત્રાસ છે એસી નું બિલ કેટ કેટલો આવે છે. તમારું કેટલો આવ્યો બિલ
મારું તો ખબર નથી કેટ્ર વીલ આવ્યો મે લ્યો આવ્યો આવ્યો બસ. આઠ હજાર ના સાત હજાર આઠ હજાર આ બીજાને આઠ આ મારો સાત આ બીજા ભાઈ ન આ આ શું કરે ભરવા પડશે મંદીની તાંગી ચાલી રહી છે બાટલો મતા નહી પેટ્રોલ હમ.
એનું પેટ્રોલ નો ભાવ વધ આસમાન ચડતી જાય. ભાઈ શતભ ભ નો ભાવ આસમાને ચ
હમ શું કરવાનું આમ દન દ નથી.
તો ઈજ ને કઈ ઠેકાણા જ નઈ કામ ધંધા ને કોઈ ના પછી ગરમીમાં કોઈ કામ કરવા માંગ તું નહી
હમ. પરસો ક્યાંક કેન્સલ કરીએ. ચાલતી હ જીવન ચાલે છે ઓર ક્યાં શાંતિ થી નીકળી જાય. જીવન આઈસ
હમ વાંધો ના શાંતિથી નીકળી જાય. નીકાળવું જ પડે ને. શાંતિ હું એવું કેહેતી તી કે હવે તમે છે ને છોકરી નો તમે કરો ને મેઈન વાત તો આપડે એ જ ને કે ભઈ છો. રીને શું કરવું તો તમારી છોકરીને પેલા પૂઇછું કે બકા તારે શું કરવું છે ડિપ્લોમા કોલેજ કરવી છે દસમા પછી ની કે બારમા પછી કરવું બારમું કે તો બારમામાં પછી તમે એને કો તારે શું લેવું છે સાયન્સ લેવું છે કોમર્સ લેવું છે એવું કે મારે કોમર્સ લેવું છે તો પ કોમર્સ ના પછી તમે કોલેજ કરાવો એને બી. કોમ કરાવોજો બી. બી. એ કરાવોજો બી. એ કરાવો એમ. એ કરાવો. પછી સાયન્સ લેવાનું કે તો બી. એસ. સી સાયન્સ ડાટા સાયન્સ કરાઈ દેજો એટલુ બહુ બધું છે એને ખાલી ને પૂછેનો રિઝલ્ટ બી સારું એવું આવ્યું છે. તો એને પૂછો પેલા કે તારે શું કરવું છે એમ
એના તો મૂડ મૂડ બગડી ગીયો ના મા મિલ્યો નહી તો મૂડ બગડી ગીયો હવે શું બોલે મારી બેન પડી ના બીજા બી જા સ્કૂલ ના જતી રથી
એ સ્કૂલ બુલ નું કઈ ટેન્શન નહી લેવાનું ગમે તેની સ્કૂલમાં નાખી દેવાનું બાર પાસ જોઈએ આ
સારું કોઈ જરૂરત પડશે ત તમે હું કોલ કરશું, ચાલ, જય શ્રી કૃષ્ણ.